કવસ
હા મિત્ર આવે છે.
હલો
હા મિત્ર
અવાજ આવે છે.
હા
હા મિત્ર તો આજે કઈક એક ટોપિક વિશે ચર્ચા કરી હતી શું તમને ટાઈમ છે
આ મિત્ર
હા મિત્રો તો ખેતી વિશે કઈક માહિતી આપી શકશો
હા મિતિત્ર એકથી જો મિત્ર આપણેે તો ગામડાના જ રહેવાસી છે એટલે. આપણને ખેતી વિશે બહુ ખબર હોય છે. ખેતી એક એવો એ શબ્દ છે જે આપણને ભરણ પોષણ કરે છે જેમ કે ખેતીમાં તો ઘણા પાકો વાવવામાં આવે છે. પરંતુ આપણા ગામડાઓમાં આપડા ગામડાઓમાં ખેતી એ એક વર્ષે એક પાકનો ખેતી કરવામાં આવે છે જે છે ડાંગરની ખેતી એ દર વર્ષે વર્ષે ચોમાસાની ઋતુ એ કરવામાં આવે છે. પેલા તો આપણો જે કેન્ડો હોય છે એ જમીનમાં ટ્રેક્ટરથી ખોદકામ બધું થોડું થોડું ખોદવામાં આવે છે પછી એ ખોદીને એના પર આ પછી વધુ વરસાદ આવે છે ત્યારે પાણીના પાણીના છટકારાથી તેમાં પાણી ભરાઈ જાય છે અને એ પાણીથી આ આખો કેંડામાં કાદવ કરવામાં આવે છે. અને પછી ત્યાર બાાદ આ જે ડાંગરનો આ નાનું એવું એમ છોડ જેવું જ પણ નામ એકદમ પતલી આવે છે આ તો તે એમાં રોપવામાં આવે છે. અને તે રોપ્યા બાદ
અ શિયાળાની ઋતુ શરૂ થવાના થોડાક પહેલાં એ પાકને કાપવામાં આવે છે અને કાપીને એમાંથી ડાંગર ના બીજ કાઢવામાં આવે છે. પછી એનાથી આપણનું ઘરનું ભરણ પોષણ પણ થઈ જાય. આપણને દર વર્ષે વાવીએ તો આપણને ખાવાની પણ કોઈ તકલીફ પડતી નથી અને પછી જે વધેલો ન કે ખાવા ભાગ અલગ કાઢવામાં આવે છે ખોરાક અને અને હા મિત્ર
હા તમે જણાવ્યું તેમમ ખેતીની પ્રોસેસ જેમ કે પહેલો વરસાદ આવે એટલે લોકો ઉતાવળેથી એ લોકો બિયારણ વગેરે ખરીદવા જાય. પછી જમીન એક વાર પેલે ખેડતા હોય છે એમાં બરાબર રીતે પાણી પચન થાય એટલે જેમ આપલે બિયારણને એ લોકો પેલા આદર એવું કરતા હોય ઉનાળા દરમિયાન જે લોકો બધું ઝાડવાને એવા તોડી ને એ લોકો શું એ બધા એના પાંદડા ના હોય ને એ સળગાને એ લોકો કઈક આદર જેવગરે મોસ્ટલી આપલા આ કપરાડા એરિયામાં જોવા મળતું હોય છે. સુમિત્ર કંઈક તમે આના વિશે માહિતી આપશો.
હા મિત્ર. અ આપણને તો સૌ પ્રથમ તો આપણને ખબર જ છે. કે આપણને ખેડૂતો માટે ખેડૂતોને આપણે વધુ આ આદર આપવો જોઈએ. કારણ કે અન્ના દાતા જ ખેડૂત જ કહેવાય છે. એટલા માટે આપણે
એ એ રાખવા જોઈએ જેમ ખેતી આપણા દેશની અર્થવ્યવસ્થાનો મહત્વ આધાર છે. ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. કારણ કે અહીં મોટી સંખ્યામાં લોકો ખેતી પર નિર્ભર છે. ખેડૂતો દિવસ રાત મહેનત કરીને અનાજ શાકભાજી ફળ અને અન્ય પાકનું ઉત્પાદન કરે છે તેમાં પરિશ્રમથી જ દરેક ના ઘરમાં ભોજન પહોંચાડે છે. આજના સમયમાં ખેડૂતો આધુનિક સાધનો સુધારેલા બીજને ન ટેકનોલોજી નો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કરે છે તેમાં છતાં વરસાદની અનિશ્ચિતતા કુદરતી આફતો વધતો ઉત્પાદન ખર્ચ અને યોગ્ય ભાવ ન મળ્યો મળવા જેવી ઘણી મુશ્કેલો મુશ્કેલોનો સામનો તેને કરવો જોઈએ એ કરે છે ખેડૂતોનું જીવન સરળ નથી છતાં તેઓ હિંમત અને મહેનતથી દસની સેવાક કરે છે આપણે ખેડૂતો નો આધાર કરવો જોઈએ સ્થાનિક કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેમની મહેનત નું સન્માન કરવું જોઈએ ખેડૂત સમૃદ્ધ હશે તો દેશ પણ સમૃદ્ધ બણશે પણ આપણે જે ખેડૂતો પાક ઉગાવે છે એ એનું ખોરાકનોો આપણે બગાડ કરવો જોઈએ નહી ઘણા ઘણી જગ્યાએ એવો હોય છે પછી દરેક જગ્યાએ દરેક કે દરેક જગ્યા ખોરાકનોો નાશ થાય છે આપણે જયારે દાખલા તરીકે હું સ્કૂલમાં ભણતો હતો ત્યાંની જ હું વાત કરી લઉં એ ખોરાક ન કેવોક બગાડ કરે છે છોકરાઓ જેમ કે એ ખાવા ખાવા પૂરતો જ આપણે ખોરાક લેવો જોઈએ પછી ખાવા જેટલું ખવાય અને જે બચે એ તો આપણે ફેંકી દે છેએ એટલે એનો આપણે નાશ કરવો જોઈએ નહીં અને આદર કરવો જોઈએ કારણ કે આપણે જે પેટ ભરાય એટલું જ ખોરાક લેવાથી આપણને સંતુષ્ટ થાય છે મિત્ર તો મિત્ર આમ ખેતી દરેકે દરેક વ્યક્તિ કરવું અનિવાર્ય છે ખેતી કરવું જ જોઈએ કારણ કે ખેતી એજ ખેતીના જ કારણે આપણું ભરણ પોષણ થાય છે આપણે ખાવાનું મળે છે દરેક દરેકે દરેક જગ્યાએ ખાવાનું પહોંચે છે ખોરાક ખેતી ના કારણે જેમ કે સ્કૂલ કોલેજ પછી દવાખાનું હોસ્પિટલ આપણા જે જવાનું કામ કરે જવાનો આપણી રક્ષા કરે છે બોર્ડર પર એ લોકોનો પણ એ ખોરાક ખેડૂત દ્વારા જ મોકલવામાં આવે છે ને એ સન્માન કરે છે એટલે જ આપણેે પણ ખેડૂતોનું ઘણું સન્માન કરવું જોઈએ મિત્ર જેમ કેહેવાય ને કે બોર્ડર પર આ જવાનો આપણી રક્ષા કરે છે તેમ આપણને આપણી જિંદગી ચલાવવા માટે પણ ખેડૂતો પણ આપણી રક્ષા જ કરે છે એમ જ માની લેવાનું મિત્ર.
હા મિત્રો તમે જણાવ્યું તેમ. એકદમ વાત સાચી છે તમે ઉદાહરણ આપ્યું. જેમ કે સૈનિક આપલી બોર્ડર પર નિ રક્ષા કરતા હૈ. તેવી જ રીતે આપલા ખેડૂતો બી. કેટલા તડકામાં કે એટલો બધો. ો વરસાદ ધોધમાર પડતો હોય તેમાં કેવી રીતે લોકો. સારવાર કરતા તે રીતે ખેતી કઈ આસાન જેવું કામ નથી આપણે વિચારવાથી. થઈ શકે પરંતુ ખેડૂતોને એટલી એના પાછળ મહેનત હોય ને. પણ એ કોઈક એટલે કે ખાવા વાળ કોઈ મીન્સ કે. જેમ કે મંદિરોમાં ભોજન બનાવતા મફત ન ખાય. ખાવા પૂરતું જ નથી લેતા એ લોકો વધારે ને લઈને બગાડ કરે. એની પાછળની ખેડૂત ની મહેનત જોતા જ નથી. શું તમે કઈક એના વિશે જણાવ. ો કે એવી જ કઈક એવી જગ્યાએ જોયું હશે બગાડા ના થાય. એને કોઈ.
આ મિિત્ર. એ મેં તમાને પેલા કીધું તેમ કે આ. મેં સ્કૂલમાં ભણતો હતો ત્યાં જ આવું મેં જોયેલું અને બીજી જગ્યાએ તો. મે હા. જયારે કોલેજમાં ગયેલો ત્યારે ત્યાં પણ હોસ્ટેલમાં છોકરા આવું જ. હોસ્ટેલમાં પણ કોલેજની જે હોસ્ટેલ છે એમાં પણ છોકરાઓ. ખોરાકનોો બહુ નાશ કરે છે એ લોકો વિચારતા નથી એ. ચાલ આપણને તો પૂરતો ખોરાક મળી રહ્યો છે પરંતુ. એકદમ ગરીબ લોકોને હજુ સુધી પણ આપણા. દેશમાં કેટલાક લોકોને. હજુ સુધી પૂરતું ભોજન મળતું નથી એ લોકો ન પણ એ લોકો વિચારતા નથી. અને ખોરાક નો નાશ કરે છે. તો એના કરતા તો આપણને. નહી ખાઈ એ સારું કારણ કે. જો તમે નાશ જ કરો તો પછી એનો કોઈ મતલબ જ નહીિ. કારણ કે જો આપણે આવો બગાડ કરીએ તો એ. એ ખેડૂતોનું આપણેે અપમાન કર્યું એવું ગણાય છે મિત્ર. તો ખેડૂત.
તમે કીધું તે હા તમે કીધું તે એકદમ સાચી વાત છે. એ ખેડૂતો ન અપમાન જ ગણ કેમ કે એ લોકોની વર્ષોની મહેનત હોય એના પાછળને. જો એક ટાઈમમાં જેનો નાશ કરે. મજા ના આવે એટલે. તમે કીધું એકદમ સાચી વાય શું તમે કંઈક આધુનિક ખેતીને કંઈક. નવા તમને એવી લાગે એવી કંઈક જણાવ શકશો જેમ કે. આ ડ્રીપ સિંચાઈ અને અનક. ર વગેર ની સગવડ એના તમારા વિ? તારમાં કઈ હજુ હળનો જ ઉપયોગ થાય કે ટ્રેક્ટર આવવા લાગી્યા.
ના મિત્ર હવે તો. પ્રાચીન કાળના જેમ હવે તો ક કઈ થતું જ નહીિ. હવે તો આધુનિક ડિજિટલમાં લોકો ફેરવાઈ ગયા છે એટલા માટે. દરેક જગ્યાએ હળનો હવે મોટા એકદમ. જે? નાના માં નાના એમ જગ્યાએ ને? ત્યાં જઓો હળનોો ઉપયોગ થતો હોય છે બાકી હવે તો ટટેક્ટરો દ્વારા જ બધુ ખેતી કરે છે લોકો
એટલે કે જ્યા ટ્રેક્ટર રસ્તો ના હોય એ જગ્યા હણ ઉપયોગ કરે ડુંગર ડુંગર વિસ્તાર જવાને
હા ડુંગર વિસ્તારો પણ જે નાના ટટેક્ટરો આવેલા છે ને એ નાના ટેક્ટો દ્વારા ઉપજ ચડાવે છે ડુંગર.
હા મિત્રો હા મિત્રો તમે આ ટોપિક પર ચર્ચા કરવા માટે ટાઈમ આપ્યો માટે તેના માટે ખૂબ ખુબ આભાર માનુ છુ મિત્ર.
હા મિત્ર